બોલો કેમ છો મજામાં
બસ મજામાં
બોલો શું ચાલે શાંતિ
બસ શાંતિ
કેવો ચાલે સન્ડે
સન્ડે હવે બધું સન્ડે જેવું જ હોય ને સન્ડેમાં તો
ઉઠ્યા વેલા ઉઠવા ન નહી શાંતિ થી રાત્રે મોડા ઉઠવાનો સવારે
આખું અઠવાડિયું આપડે લેટ અ પેલું શું સવાર વહેલા ઊઠ ઉઠેલા હોય એટલે બધા સન્ડે ની જ રાહ જોતા હોય
હમ્મ હમ્મ બોલો શું ચાલે બીજું શાંતિ ચાલે છે ને
હ બસ શાંતિ ના એ બાર થી જવાનું આજે
કેમ શું મંગાવાના તમે પાછા
અમે બહાર થી કઈ દાલ પુરી છે અને એવું કઈ મંગાવી લે
હમ્મ તમારે ત્યાંની તો પાછી તમારા ગામની તો ફેમસ છે. નહી એ તો દાલપુરી બહુ
હા ફેમસ ને એટલે જ તો
હમ્મ પણ અત્યારે તમે જોયું તું આપડા ગામમાં પેલી સોસાયટી માં બે દિપડા ઘુસી ગયા હતા તમને યાદ હોય તો હમણાં ત્રણ ચાર દિવસ પેલા કેવું થયું તું ને
એ તો સારું છે કોક એને ખેંચી ના ગયા એ તો અત્યારે બ બધા એ કિસ્સા બનિયા છેં અહિયાં
હા આ કેહેવાનું મિનિંગ કે જે દીપડા હો વિચારો સોસાયટીમાં સારું છે કોઈ પબ્લિક ન તું હ માનલો ત્યાં આગળ કોઈ પબ્લિક એવું ઉભું હોત કે જે દીપડો એના પર એટેક કરે કોઈ કૂતરું વુતરું એને મળી ગયુ એને મારી નાખે તો બચારાની હાલત શું થાત.
પણ એવું નહી કે આ પ્રાણીઓ આવે છે ક્યાંથી મારો તો પ્રશ્ન જ એ છે. કે આ. હમ હમ.
અત્યારે કેવું થઈ ગયું છે કે, અત્યારે જંગલો બધા ઓછા થતા ગયા છે પેલા તો બધા લોકો ત્યારે ફર્નિચર ને એ બધા લાકડાનો ક્રેઝ એટલો વધી ગયો છેમ કે લોકો અત્યારે જંગલો કાપી કાપીને ઘરે ફર્નિચરનું અને એનું બધું વધી ગયું છે એટલે અત્યારે જંગલો ઓછા થઈ રહ્યા છે. હવે એ લોકોને રહેવા માટેની જગ્યા નહી મળે બરોબર છે? તો એ લોકોને જગ્યા નહી મળે તો એ લોકો પછી રહેશે ક્યાં? તો એ લોકો સ્વાભાવિક છે એ લોકો આપણા વિસ્તારમાં જ મનુષ્ય વિસ્તારમાં જ આવશે.
હા એ તો છે. એ લોકોના જંગલ છીનવાઈ જાય એટલે
હમ. એ લોકોનું ઘર છીનવી લો તો પછી એ તમારું ઘર છીનવા જ આવશે સીધા.
અચ્છા. એવું છે. અ અને અત્યારે તમે ગીરમાં જોયું કેવું થયું તંયા ગીરમાં સિંહણ એક નાના છોકરાને ખેંચી ગઈતી.
હા, અ અરે મેં કીધું તો ખરું કે ત્યાં આગળ એમાં કેવું હતું કે છોકરાઓ બધા ત્યાં આગળ આજુબાજુ વ્યક્તિઓ એવું કહેતાતા કે, ત્યાં આગળ જે વ્યક્તિ ક્તિઓ બધા ઉભા હતા ને એ લોકો એવું કીધું કે આ છોકરો છે ને અને બીજા ઘણા બધા જે એ બધા ભેગા થઈને એ સિંહણની આંખમાં ટોર્ચ પાડતાતા એટલે કોઈ બી વ્યક્તિ છે, અત્યારે મને ખબર નથી સિંહણ શું કરશે મારી જોડ. હવે સિંહણ મારી હામું જોવે દાંત કાળે તો મને તો એવું થાય કે આ મન મારવા આવે છે.
હા.
બરોબર. એટલે એ એના વગર સેલ્ફ સેલ્ફ ડી સેલ્ફ સેલ્ફ ડિફેન્ડ તો ડિફેન્સ તો કરે કે ના કરે. સેલ્ફ ડિફેન્સમાં એને શું કર્યું એ છોકરો આંખમાં ટોર્ચ પાડ પાડ કરતો હતો ને તો, એને સીધે સીધું જ એ છોકરા પર હુમલો કર્યો. અને સિંહ ને સિંહણ ગીરનારના જંગલોમાં કેવું છે કે, કોઈ સિંહ અને સિંહણ કે કોઈ બી મતલબ સિંહની પ્રજાતિ કોઈ દિવસ મનુષ્ય પર સામેથી અટેક કરતી નથી. એ મનુષ્યને તમે જોજો અત્યાર, ત્યાં આગળ જંગલ સફારીમાં ખુલ્લા ખુલ્લું હોય છે આખું. ત્યાં આગળ કોઈ સિંહ સિ કોઈ તમને જેલમાં પૂ આમ એવું નહી પિંજરામ પુરીને તમને લઈ જાય જીભમાં. એ તમને ખુલ્લા જ લઈ જાય છે કેમ કે ત્યાંના સિંહ સિંહણ કોઈ મનુષ્ય પર અટેક કરતા જ નથી. હા તમે એને છંછેડો તો એ તમે તમાર પર અટેક કરશે.
પણ મેં તો એવું સાંભળ્યું છે કે, જંગલ સફારીમાં એ જે પ્રાણીઓ બધા હોય છે ને એને ઇન્જેક્શન મુ કીને એ કઈક કરે છે કે તમને બચકું ના ભરે કે એવું કઈ હોય ને?
હા એટલે એવું હોય છે કે તમે ધારો કે કેવું હોય એમાં કે કોઈ સિંહ છે બરોબર, તો એ સિંહ અ આપડે કહેવાનો મિનિંગ કે એને ઇન્જેક્શન એવા આપે પછી એની કેવું આમ પછી એની ટ્રીટમેન્ટ એવી રીતે કરી હોય ને કે આમ બેહોશ
આપીએ. હોય એને. હા, એ રીતની ટ્રેનિંગ હોય.
એ રીતની ટ્રેનિંગ આપેલી હોય ને કે, તમાર તમ એ પ્રાણીઓને કે તમે અ માનવતા પ્ર માણસ પ્રત્યે હા. સારી ભાવના રાખો કે તમે માણસ પ્રત્યે આમ થોડો પ્રેમ રાખો. તમને કોઈ છંછેડે તો જ એ પ્રાણી એ તમને કંઈક અટેક તમારી ઉપર કરે એવું કઈક હોય ને?
હા એટલે એમાં કેવું છે? કે તમે જયારે કોઈ પ્રાણી કોઈ સિંહ છે. તો એને એ લોકો એવી દાવા આપે છે કે જેનાથી એ પ્રાણી અડધી ઊંઘુમાં હોય ને એવું જ રે.
અચ્છા, અને એ મેં તો એવું બી એ વસ્તુ સાંભળ્યુંતું કે એક માણસ હતો હતો ફોન મતલબ કે સોશિલ મીડિયા પર જ જોયુંતું મે. એક માણસ ને કઈક સિંહ કે વાઘ પકડી ગયો તો મતલબ એણે આમ ફીટ પકડી લીધોતો એના પંજામાં. તો એને અડધો કલાક સુધી એની પીઠ ઉપર આમ શાંતિથી આમ હળવે હળવે હાથ ફેરવ્યો તો એને આમ પ્રેમ આપ્યો ત્યારે એને ધીમે એની પકડ છોડી અને માણસ છૂટ્યો એનાથી એટલે પ્ર એક પ્રાણીઓ બી પ્રાણી બી આ એમના મતલબ કે એમનામાં બી થોડુંકામ માણસાઈ જેવી વસ્તુ હોય છે. કે તમે એને પ્રેમ આપો તો એ સામે તમને પ્રેમ આપે. અત્યારની જનરેશન એ નથી સમજતી કે તમે પ્રાણીઓ છે. પ્રાણી ભલે ગમે તેવું પ્રાણી હોય પણ એને તમે છંછેડો નહીં. એને તમે મારો નહીં તમે મારશો અને સામે તમે એને છંછેડશો, તો જે સામેથી તમાર ઉપર અટેક કરશે અત્યારે હાલમાં મજયલો ને હમણાં જ મેં મેં સોશિયલ મીડિયા પર એવા કે કેટલા કિસ્સા જોયા કે હમણાં બે ત્રણ દિવસ પહેલાની જ વાત છે. કે કંઈક મગર ના બાર વર્ષના છોકરાને અ નદી માં ખેંચી ગયો કઈક એવું કઈક હતું. તો એને ખેચ ચીને એના કાકા જોડેની જોડે હતા કાકા તો એ ખબર ને કઈ રીતે તે એને ખેંચો એ આપણને પૂરી સ્ટોરી તો ખબર નથી એ વાતની સોશિયલ મીડ વાળ હંમેશા અધુરું અધુરું બતાવે જ. મેં રીલ જોઈ કે ખેંચીને થોડેક વચ્ચે દૂર લઈ ગયા દૂર લઈ ગયો એ મગર અને પછી એને મારી નાખ્યો
હા અને એમાં કેવું હોય છે કે જયારે બી તમે કોઈ વાઈલ્ડ એનિમલ્સ કોઈ બી હોય ને તો અત્યારે હવે સિંહ સિંહણ છે ને એ કોઈ દિવસ મનુષ્યનો કેમ સ્કારાર ના કરે કે એના જંગલોમાં જેટલા બધા પ્રાણીઓ રહેતા હોય છે બરોબર. એને જંગલોમાં જ એનો શિકાર મળી જાય હવે તમે એજ જંગલો ઓછા કરો એટલે એને પ્રાણીઓ બધા જંગલો ઓછા થશે એટલે તથી જતા રશે એટલે એને જ પેલા તો શિકાર મળશે નહી એને ખાવાનું મળશે નહી એટલે ખાવાનું શોધવા એ કઈ આવશે જ્યાં આગળ મનુષ્ય રહે. હોય જ્યાં આગળ આપણા ઘર બધા હોય ત્યાં જ આવશે હવે એને ત્યાં આગળ જમવા, અને આ લોકો તો ભૂખ્યા, આ લોકો ન તો કુવા પાતાળ કુવા જેવા પેટ હોય ત જેટલું અંદર નાખો એ લોકો ખા ખા જ કરે
હા એ તો છેજ ને
અના કે ઓકે તમા અ્યારે એને ખાવા માટે જો ભૂખ લાગી હશે તો અત્યારે મને ભૂખ લાગી માનલો મે દ દિવથી કશું ખાધું નહીિ તો હું શું કર હાથમાં જે બી આવશે સીધું પેટમાં તો એ એ લોકો ને બી એવું જ હોય કે એ લોકોને અત્યારે તમે જંગલો માંથી તો એમને જમવાનું મળતું હ એ જંગલો તમે છીનવી લો, તો એમનું ખોરાક બી છીનવી લેવાશે, તો એ લોકો સ્વભાવિક છે, પહીં માણસોને જ, માણસોને જ મારશે એના માટે, તો એના કરતા બેટર છે કે જંગલો કાપવાના ઓછા કરો, હું તો કહું જંગલો ઉપરથી વધારો, કે જેવા જંગલો વૃક્ષ ઓ વાવવો, જંગલો, નવા જંગલ વિસ્તાર વિસ વિકસાવો કે જ્યાં વનસ્પતિઓ અત્યારે આઈપીએલ ની વાત કરો તો આઈપીએલમાં અત્યારે બરોબર એક બોલ ડોટ જાય તો સો વૃક્ષ વાવવાનો નિયમ છે. કઈ એક બોલ ડોટ જાયને તો સવ વૃક્ષ વાવવાના તો એવા ત્રણ ત્રણ ચાર લાખ વૃક્ષ થતા હોય પાંચ પાંચ લાખ રોગ વૃક્ષો આવવાના હોય તો એક એવી જગ્યા પકડો કે જ્યાં આગળ આખો એક જંગલ વિસ્તાર ઉઊભો થાય કે જે્યાં આવા પ્રાણીઓને રહેવા માટેની જગ્યા પણ મળે
પણ એવું નહીં, અત્યારે વસ્તી એટલી બધી થઈ ગઈ છે, વસ્તી વધારો એટલો થયો છે ને માણસોનો કે તમે હવે એ લોકોને રહેેવા ફરવા એ બધી જગ્યાઓ વધારે જોય છે, એટલે તમે જોજો કે કંઈ બી ગ નાનું બી ગામ હશે ને એમાં એક્ટિવિ ટીઝના ને એવા બધા પ્લેસ વધારે ખુલેલા હશે, મતલબ કે તમે જોજો કે આ પેલું કેઈ છે ને ફોન બ્લાસ્ટ ને એ બધું અત્યારની જનરેશનને વધારે જોયએ છે. એટલે એ બધું બનાવા માટે જમીન ના પૈસા મળતા હોય તો પ જમીન ખેડૂતો વેચી જ દે એક સામટા પૈસા ઉપજાવે એટલે.
ના, ના સાચી વાત છે.
તો એના લીધે બી થઈ શકે કે અત્યારની વસ્તી વધારો છે તો રે એ લોકો વસ તી વધે એટલે રહેવા માટે ઘર જોઈએ.
હમ્મ-હમ્મ-હમ્મ.
એટલે ઘર માટે, ઘર લેવા માટે આવી રીતે બહાર નીકળે સિટીમાં, એટલે બધા ખેતરો વેચી-વેચી ને
અને બીજી વસ્તુ એ છે, કે અત્યારે માન લો મારું ઘર છે બરોબર?
હમ્મ.
તો હવે છોકરાઓને તમે આવું બધું બતાડવા લઈ જાવ એના કરતા આવું આવું બધું વસ્તુ બતાવો જંગલ સફારી છે, આવું બધું વસ્તુ બતાવો તમે છોકરાને, ગીરના જંગલો તો છોકરો સમજશે કે જંગલો શું છે, એ સિંહ-સિંહ કેવી રીતે જંગલમાં રહે છે, કેવી રીતે એનું પોત આખો દિવસ કાઢે છે, અને એને જોઈને એમ થશે કે મેં મારી લાઈફમાં એક વાર તો સિંહ જોયો છે. જંગલનો રાજા બધા નાના છોકરાઓને એવું શીખવાડે છે, કે સિંહ જંગલનો રાજા પણ તમે આ જંગલના રાજાને એક વાર બતાવો કે જો આવી રીતે, રાજા આવી રીતે, સિંહ આવી રીતે રહે કે આવો હોય, એની ચાલ કેવી, તમે બધું વિડીયો ફોટોમાં જોયું હશે, પણ લાઈવ છોકરો જોશે તો કંઈક એને એક્સપિરિયન્સ બી સારો થશે, બરોબર છ છે. અને વાઈલ્ડ-વાઈલ્ડ લાઈફ અત્યારે જોવી બહું આમ તમને એવું લાગે કે વાઈલ્ડ લાઈફ બહુ બીક લાગે એવી હોય. પણ અત્યારે એવા એવું બી છે કે તમે વાઈલ્ડ લાઈફ જોવા માટે બી આમ એવી સારી રીતે જઈ શકો છો.
હા સાચી વાત છે. હા, જંગલ સફારી કરવી જોઈએ.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
સારું ચાલો ને આપડે પ્લાનિંગ બનાવીશું જંગલ સફારી જવા માં.
ચોક્કસ ચોક્કસ ચોક્કસ.
સુખી.